ગોયા હિંમતી લાગે છે હો ખૂબ ખૂબ અભિનંદન અને તારા આખા પરિવારને.
થોડા મોડા પડ્યા ને અમે પણ છેવટે લાવી જ દીધી થેન્કયુ સો મચ સાચું કહ્યું તો હજી વિશ્વાસ નથી આવતો કે આપણી નવી ગાડી આંગણેે ઊભી છે.
અરે ગાડી તો જોરદાર છે કલર પણ મસ્ત પસંદ કર્યો છે આ લે લેટેસ્ટ બ્લુ અત્યારે ટ્રેન્ડમાં છે તે કીધું હતું કે વ્હાઈટ લેવી છે તો છેલ્લે આ કેમ નક્કી કર્યો પસંદગી પ પ્રક્રિયા
અરે વાત ના પૂછ શોરૂમ પર ગયા ત્યારે વા્ઈટ જોઈ પણ આ બ બ્લુ સેડમાં જ લુક આવતો હતો ને એ જોઈને બાળકો તો પાછળ જ પડી ગયા. આમાં મે મેન્ટેનસ પણ સફેદ કરતા થોડુંક ઓછું લાગ્યું. પે છે.
સાચી વાત. છે અને ફીચર્સ નું શું આ સાંભળ્યું છે કે આ મો મોડેલમાં સન રુફ અને ત્રણસો સાઠ ડિગ્રી કેમેરો પણ આવે છે.
હા. અમે ટોપ મોડેલ જ લીધું છે. સનરુફ જોઈને તો આયાન પાગલ થઈ ગયો. છે. અને તો બસ ગાડીમાં જ બેસી રહવું છે મ્યુઝિક સિસ્ટમ પણ બોઝીન છે એટલે, આવા તો એકદમ થિયેટર જેવું આવે છે. ને ટેસ્ટ ડ્રાઈવ અને પરફોર્મન્સ બહુ સરસ છે.
માઈકલ માઇલેજ નું શું કહેવું છે આજ કલ પેટ્રોલ ના ભાવ જોતા એ પણ જોવું પડે છે ને?
હા હજી તો નવી છે એટલે પરફેક્ટ ખબર નથી પણ કંપની અઠાર વીસ ની એવરેજ કહે છે હાઈવે પર કદાચ વધી જશે ડ્રાઈવિંગ એકદમ સ્મૂથ છે, જાણે માખણ જેવી ચાલે છે. કાલે જ અમે ના નાની રાઈડ પર ગયા હતા જરાય થાક ના લાગ્યો હવે પછી પાછું પાછી જોઈએ એમ.
પૂજા કરાવી લીધી કે, બાકી છે?
હા, કાલે સવારે જ. જે મંદિર જઈને. પૂજા કરાવી, હવે બસ તારા આવવાની રાહ જોઈ છે. તું ક્યારે આવે આપણે લોંગ ડ્રાઈવ પર જવાનું.
ચોક્કસ. આ રવિવારે આવું છું. આપ આપણે મસ્ત હાઈવે પર જઈશું. અને ક્યાંક બહાર જમીશું. તારા વરને કેહેજે કે ટાંકી ફુલ રાખે.
હા, હા, ચોક્કસ ચોક્કસ. તું, બસ જલ્દી આવો. આપણે નિરાંત બેસીને બધી ડિટેલમાં વાત કરશું
હવે સાચું કેજે. આ બજેટમાં આજ કાર કેમ પસંદ કરી. બીજી તો કેટલીય બ્રાન્ડસ હતી. પ પેલા ટેઓટા કે હોન્ડાાઈના શોરૂમમાં પણ નહોતા ગયા તમે?
ગયા તો હતા. અમે તો ઓછામાં ઓછ. અચ્છા પાંચ-છો શો રૂમ ખોદી નાખ્યા. પેલા લોકો તો એટલી બધી ગાડીઓ બતાવે કે આપ. આપડણે તો માથું જ ગમી જાય. પણ આમાં કે કમ્ફર્ટ અને. સેફ્ટી છે ને, એ બીજામાં નહોતી લાગતી તને ખબર છે ને હવે તો રસ્તાઓ પર કેટલું ટ્રાફિક વધી ગયું છે. એટલે સેફ્ટી રેટિંગ તો જોવું પડે જ ને.
હા એ વાત સાચી છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેવું છે આપણા સોસાયટી ના સ્પીડ બ્રેકર તો ખબર છે ને જાણે પહાડ હોય.
એ તો મુખ્ય વાત હતી. આ ગાડીનું ગ્રાઉન્ડ. ક્લિયરનેન્સ ઘણું સારું છે. એટલે નીચે અડી જ જવાની ભીખ નથી રહેતી. અને અંદરની જગ્યા. તો. જો પાછળની પણ ત્રણ. જણા આરામથી બેસી શકે છે. તારા જીજુ તો કહેતા હતા ને કે, હવે આપ આપણે આખું ફેમિલી લઈને જે સ્ટુચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે દીવ જઈ શકશું.
અરે વાહ તો તો મારે પણ તૈયાર રહેવું પડશે. પણ પેલી વાત કહે ગાડીની અંદર નુ ઇન્ટિરિયર કેવું છે મેં ફોટામાં જોયું તો લ લેધર જેવું કઈક અલગ લાગતું હતું.
હા એ પ્રીમિયમ લેદર સ્ટીચ છે. ડ્યુબલ ટોન કલર છે. બેજ અને બ્લેક. છે. ડેશબોર્ડ પર સોફ્ટ ટચ મેટરિયલ છે ને અને પેલા એર ફ્રેશફાયર. ની તો વાત જ ના પૂછ. ગાડી માં બેસો એ. એટલે એકદમ ફ્રેશ સુગંધ આવે. આખી રાત ગાડીમાં ઊંઘી જવાનું મન થાય એવું.
હા હા હવે તો તું ગાડીમાં જ ઘર બનાવી લેવાની લાગે છે. પણ સાંભળ પેલી લોન અને પેમેન્ટ નું બધું પતી ગયું? ને શાંતિથી કાગડિયામાં બહુ દોડધામ કરવી હશે ને?
હ થોડીક તો થઈ પણ અત્યારે બધું ડિ. ટલ થઈ ગયું છે ને. એટલે વાંધો ના આવ્યો ડાઉન પેમેન્ટ તો અમે પેથી ભેગું. કર્યું હતું. બાકીના લોન ફટાફટ પાસ થઈ ગયા હપ્તા પણ બજેટ. છે એટલે બહુ ચિંતા નથી બસ હવે ભગવાનની દયાથી ગાડી સુખ શાંતિ થી ચાલે એટલું જ ગણું.
ચોક્કસ ચાલશે જ તને મહેનત કરીએ છે એટલે ફળ તો મળે જ છે ને ચાલ હવે હું પણ રવિવારની તૈયારી કરું છું આપણેે રવિવારે બપોરે નીકળીશું પેલા અ રિવર ફંન્ટ જઈશું અને પછી ત્યાં પેલી. અ રેસ્ટોરન્ટ ખુલી છે ને ત્યાં જમીશું ગાડીની ટ્રીટ તો તારે જ આપવાની છે હો.
હા હા બાબા હા ચોક્કસ તારા માટે તો કંઈ પણ. તું બસ તૈયાર રજે. હું તારા ઘરે લેવ. તને ઘરે લેવા આવીશ મને ડ્રાઈવિંગમાં હજી થોડાક ડર લાગે છે ડ્રાઈવિંગમાં પણ તારા જીજુ બાજુમાં બેસ ને એટલે વાંધો નહીં કઈ.
અરે તું તો વાગણ છું ડરવાનું શું હોય ચાલ ત્યારે હવે મમ્મી બોલાવે છે સાંજે નિરાતેે તે ફરી ફોન કરું. અને હું. તો પૂછવાનું જ ભૂલી ગઈ ગાડીનું એન્જિન કેટલા સીસી નું છે તે પેલા ટબો એન્જિન ની વાતો કરી હતી ને તે લીધું કે સાદું.
હા અમે વન પોઈન્ટ ટુ લીટર નું ટર્બો એજ પછ લીધું છે. પેલા લોકો કેહેતા હતા કે પહાડોમાં કે ડ્રાઈવિંગ પર જયારે ગાડી ભરેલી હોય ને. ત્યારે ટરબો વગર પિકઅપ ઓછો મળે કાલે અમે ટ્રાય ભાઈ ભાઈ સાબ જેવી એેરિએટર પર પગ મૂક્યો એટલે ગાડી તો સીધી ભાગે જ છે.
હા અને ઓટોમેટિક લીધી છે કે મેન્યુઅલ? અત્યારે તો બધા ઓટોમેટિક પાછળ પડ્યા છે.
ના અમે ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સફર લીધું છે સિટીનું ટ્રાફિક ક્લચ દબાવી દબાવીને થાકી જવાય એટલે આ વખતે નક્કી જ કર્યું હતું કે પગને થોડોક આરામ આપવો છે. એમાં સ્પોર્ટ મોડ પણ છે. ને ચાલુ કરો તો એટલે ગાડીની અવાજ જ બદલાઈ જાય છે.
સાચી વાત છે ટ્રાફિકમાં તો ઓટોમેટિક જ વરદાન છે પણ પેલું સર્વિસ સેન્ટર નજીક છે કે છે કે સિટીમાં જવું પડશે.
ના એ જ મોટ મોટ ફાયદો છે ને. આપડે ઘર થી માત્ર પાંચ કિલોમીટર દૂર જ એમનું મોટું સર્વિસ સેન્ટર છે વળી એમને રોડ સાઈડ આસિસ્ટન્સ પણ આપ્યું છે એટલે ક્યાંક રસ્તામાં ગાડી ઉભી રહી જાયને તો પણ ફોન કરો એટલે એ લોકો લોકો આવી જાય છે.
ખુબ સરસ અને પેલા એરબેગ્સ કેટલા છે અત્યારે તો છ એરબેગ્સ ફરજીયા જ જેવું જેવું થઇ ગયું છે ને.
હા આમાં છ એ છે એબીએસ અને ઈ બીડી પણડ છે. વડી ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ પણ છે એટલે હવા ઓછી હોય ને તો ડેશબોર્ડ પર જ દેખાઈ જાય એટલે હવે પેલા પંચર વાળા પાસે વારંવાર ચેક કરવાની માથાકૂટ મટી ગઈ છે.
અરે વાહ ટેકનોલોજી તો જોરદાર છે હો પણ સાચું કે જે ગાડી લાવવામાં તારો હાથ કેવો બેઠો છે પેલા ર રિવર્સ કેમેરા નો ઉપયોગ કરતા ફાવે છે.
શરૂઆતમાં થોડુંક વિચિત્ર લાગતું હતું પણ હવે ફાવે છે રિવર્સમાં ગાડી આખી સ્ક્રીન પર દેખાય અને પેલી લાઈનો પણ આવે એટલે પાર્કિંગ કરવામાં બહુ વાંધો નથી આવતો બસ હવે તો આવે એટલે કપડે જરા ખુલ્લા રસ્તા પર જઈને આ સાફ કરીશું.
ચોક્કસ હું તો બહુ ઉત્સાહમાં છું રવિવારે જલ્દી પતાવીને આવી જઈશ ચાલ અત્યારે બાકીની વાતો રૂબરૂ કરીશું નહી તો અત્યારે જ બધું પતી જશે તો રવિવારે શું વાત કરીશું. તે ગાડી તો મસ્ત લીધી છે પણ અંદર કઈ વધારાનું ન ખાવ્યું છે કે કંપની સાથે આવ્યું છે કે એજ રાખ્યું છે પેલા સીટ કવર અને મેટિંગ શું કર્યું તે.
અરે એમાં જ તો સૌથી વધુ મગજમારી થઈ ને કંપની વાળા જે સીટ કવર આપતા હતા ને એ થોડા સાદા હતા એટલે અમે બહારથી સ્પેશિલ બકેટ ફિટિંગ વાળા લેધર કવર નાખ્યા છે. કલર પર ગાડીના ઇન્ટેરિયર સાથે મેચ થાય એવો છે અને જોવામાં એકદમ રોયલ લાગે છે.
વાહ કોફી બ્રાઉન તો વ્હાઈટ અને બ્લુ બંને સાથે મસ્ત લાગે છે અને નીચે પેલા સેવનડી મેટર્સ નાખાવી કે સાદી રબરની.
અ ના રે સેવન ડી મેટર્સ જ નખાવી છે. એમાં ધૂળ અંદર ના જાય ને અને સાફ કરવામાં પણ બહુ સરળ રહે. બાળકો ગાડીમાં કઈક ઢોળે તો પણ ટેન્શન નહી ને ને એમાં પેલી એમ્બિયન્ટ લાઈટિંગ પણ નખાવી છે રાત્રે ગાડીના અંદર બ્લુ લાાઈટ થાય એટલે જાણે આપણે કોઈ મોગી હોટલમાં બેઠા છીએ એવું લાગે.
અરે વા તે તો ગાડીની આખી મહેલ જેવી બનાવી દીધી લાગે છે પેલી મ્યુઝિક સિસ્ટમ તો બોઝની છે જ પણ વધારાના સ્પીકર્સ એ બ્યુફુર નાખ્યા છે.
ના સ્પીકર્સ તો જે હતા જે રાખ્યા છે એનો અવાજ જ એટલો જોરદાર છે ને કે વધારાના કસાની જરૂર નથી પણ હા અમે એક ડેશ કેમ જરૂર નાખ્યો છે આજકાલ રસ્તા પર ગમે ત્યાં આપણે પા વિધિયો હોય તો સેફ્ટી રહે ને.
ખુબ જ સમજદારીનું કામ કર્યું છે અત્યારે ડેશ કેમ હોવો બહુ જરૂરી છે અને ગાડીની બહાર પેલી સેરામિક કોડિંગ એ પી પી એફ કરાવ્યું ગાડીની કલર લાંબો સમય નવો જેવો રહે ના માટે.
હા એજ વિચારતી હતી અત્યારે ટેમ્પરી વેકર્સ પોલીસ કરાવી છે પણ આવતા અઠવાડિયે સેરામીક કોટિંગ માટે આપશું. એનાથી ગાડી પર નાના મો સ્ક્રેચ ના પડે અને ચમક જળવાઈ રહે થોડો ખર્ચો પણ ગાડી નવી દેખાશે.
તે બધું જ વિચારી નાખ રાખ્યું છે હવે તો મને થાય છે કે રવિવાર ક્યારે આવે અને હું ક્યારે તારી નવી નવેલી દુલ્હન જો જોવી ગાડી જોઉં.
હા ચોક્કસ જલ્દી આવજે. .
આવજે બાય.
બાય.